ઓ અવાજ આવે છે.
હા હા તમને આવે છે.
હા આવેવે છે. બેકગ્રાઉડ માંથી વોઇસ નથી આવતો
ના મારો આવે છે.
ના ના નથી આવતો તો આજનો ટોપિક છે પ્રાણી વિશે આજનો ટોપિક છે. કે ગમે એક પ્રાણી નું નામ લેશું એના વિસે તમારે ડિટેલમાં વાત આપણે કરવાની છે. પેલા તમારા કોઈ ફેવરટ પ્રાણી નું નામ લો એની ઉપરથી આપણે ચર્ચા કરીશું
એવું ફેવરેટ તો કોઈ નહી પણ એમને એમ કઉ છું ખાલી જેની વિશે વધારે મને ખબર છે એમ
હા
પેલું તો પ્રાણી એટલે બધા જ પ્રાણી આઈ જાય અંદર સિંહ, વાઘ, ચિત્તો હા તો પેલા તમે કો પછી મે કવ
તો પેલું પ્રાણી છે ઘોડો ઘોડા વિશે શું ખબર છે તમને
ઘોડો હોય દોડે બીજું
એની કે એની કેટલી બ્રીડ આવે એવુ નથી કે અમને કઈ ખબર હોય એ વિશે
એવું બધું મને નય ખબર એવું બધું મેં તો કઈ નય ખબર મને તમે કો.
કઈ વાંધો ની એમને કય દવ. એમાં પેલા તો ઘણી બધી જાતની આવે બેન આપડે ઈન્ડિયામાં જોવા મળે એવી કાઠિયાવાડી છે જે આપડે કાઠિયાવાડી, ગુજરાત ની વધારે પ્રસિદ્ધ છે. પછી મારવાડી છેઈ રાજસ્થાન ની આવે. સિંધી છે, કચ્છની અને મોસ્ટ ઓફ ગુજરાત ની પાકિસ્તાન બને ને લાગે વળગે. અને પછી નુકરાઈ આવે થોરો બ્રિડની અલગ અલગ આવે પણ મેઈન આપડે ત્રણ વધારે જોવા મળે. કાઠીયાવાડી, મારવાડી ને સિંધી. અને એ પ્રમાણે એમાં અલગ અલગ એની અલગ અલગ વિશેષતા ને ખુબી હોય છે. અને મેઇન વાત પઅર એના ઉપયોગ રાઇડિંગ પર્પઝ કઈ વધારે આપડે ટ્રાન્સફર એક જગ્યા એ થી બીજી જગ્યાએ જવું હોય. ત્યારે તો હવે આજનો દિવસ રમાડવા નો શોખ રમવાનું ભૂલી ગયો છે.
હા. સાચી વાત છે.
તો તમે ગિયા તા
હા ડોલ્ફિન ની સામે જ
બોલો.
ડોલ્ફિન વિશે મન મતલબ મને ગમે છે ડોલ્ફિન. એવું હોય બેઝીક કે દરિયા માં વેહતી હોય. પછી બો ઇન્ટેલિજન્ટ હોય વચ્ચે ખબર ડોલ્ફિન વાળું એક નીકળુંતું કે ડોલ્ફિનની જે મીન્સ કેજે એને ટ્રેન કરતી હોય. એજે ટ્રેનર તેમે એટલે ડોલ્ફિને એમને પાડ નાંયખા તા પણ એક્ચૂલ માં એ ન્યૂઝ ફેક હતી. પણ બો હારી છે, ક્યુટ મન બસ એટલું જ ખબર.
ડોલ્ફને નજી એક એનું ઇન્ટેલિજન્ટ બો સારું હોય છે, માણસ કર્તવ્ય કંઈ વધારે પડતું હોય ને એવું બધું છે‌.
હમમ. પાળતું -પાળતું પ્રાણીઓ આવે એમાંથી તમને કયું ગમે મતલબ કે
મને વધારે ગમતું કૂતરું, ડોગ વધારે પસંદ છે.
હા એની જાતિ વિશે ખબર છે તમને.
હા એમાં ઘણી બધી એટલે એનો શોખ હોય એટલે મોસ્ટઓફ બધાની બ્રિજને એ બધું મને ખબર છે‌. કૂતરામા તો એક લેબર પગ વિશે કોમેડિયન છે, પીઠબુલ છે.
પીટબુલ એવું હોય નેકે દુનિયાનું હવથી ખતરનાક છે, બધા બોની એને જાણ
એવું નથી કંઈક ઈ તો જસ્ટ જસ્ટ બધું એવું વાયરલ કરી નાખેલા છે એટલે એવું છે મોસ્ટ ઓફ બેન. કુતરામા તો એવું તમે એને કંઈ રીતે ટ્રેન કરો છો, ને એ પ્રમાણે માઇગ્રેશન બધું. કાબુ માં રેય. અને મોસ્ટ ઓફ એવુંય હોય એ જે ડોગ એગ એગ્રેસીવ વધારે હોય એનું નેચર બાય એવું હોય એમ. થોડું ઘણું તમે સરખી રીતે ટ્રેન ન કરો તો એ બાય ડિફોલ્ટ નેચરમાં એમ. એગ્રી થય જાય ને પછી તમે કે બધા ઘાથક થઈ જાય છે, ઘણા બધા એવા છે. સર્વા પિલર છે સેન્ટ બનાવેલ છે.
બરાબર.
તો ફેમિલી તરીકે આમ બધાના ઘરે મોસ્ટ ઓફ જોવા મળે એક ઓલું. પગ હોય કાંઈ કોમેડિયન હોય જે સફત કણ ઓલા કરવા પિક્ચરમાં આવે છે, સફેદ મોટા મોટા રુવાંટી હોય પછી લેબરા કન હોય. કરે મેને છે, પણ આ બધું વધારે જોવા મળે.
મારે મારે એક ફ્રેન્ડ છે, ને મીન્સ કે એમને છે બિલાડી. પાળતું પણ એટલી મસ્ત છે, એટલી ક્યુટ છે.
એમાં એક બે બ્રિટ બનાયું કે કે અ કોમેશિયન. પોમેશીયન પોમેશીયન એવું કંઈ કેવાય છે, પરમેશ હા વ્હાઈટ હા વ્હાઈટ એટલે એના ઘણા કલર આવે છે, ગોલ્ડન કે એમ કંઈક એ આવે તમ
મીન્સ કે આખી વાળ ને એના બહુ જ બધ
ઓલા ઘણીવાર મુવીમાં જોવા મળે છે કે નહીં અમેરિકન મુવીમાં હોય‌.
હા તે એ જેવી સે ને એવી જ આવે મેં રમાડેલી છે. એટલી મસ્ત
હ
મીન્સ કે જયારે એનું અમે બેલ્ટ લેવા ગયા તાને ત્યારે અ હું કેવાય. જે કેહેવાય તે. હહ ત્યાં બહુ મસ્ત મસ્ત આ બધા કૂતરા. બિલાડી હોય એવું છે, કે બધાને ઘેર લઈ જઉં. અમારા ઘરે અલાઉડ નહીં, મારા મમ્મીને નહી ગમતું એટલે.
એકલા નાખતાય ઘણું છે, બરાબર છે, એ તો જે છે ઈ.
આ વધારે બોલતા હોય એવું નહી લાગતું?
પોત પોતાના ઇન્ટરેસ્ટ ઉપર વાત છે આતો પોતાને ગમે તો રખાય. એમ પણ માતા પિતા ના પાડે તો પછી કંઈ રીતે રાખું વાત એમ છે.
હા.
એકને પંદર રાખવા તો ક્યાં વાત રહી હું એમ કહું છું.
બરાબર છે, બીજો ટોપિક બોલો તો પછી.
બીજું પ્રાણીનું નામ કયો ને એમ તો.
બીજું તો મને ઘુવડ ગમે.
હે?
હઅ
હું ગમે?
ઘુવડ એટલે મને કે એવી રીતે ને મને આમ કેવું કે મને રાતે સ્પેસફલી લાગવાનું બહુ ગમે. એટલે મેં એક વાર જોયું છે એક જ વાર જોયું છે એટલું લગીન નહી જોયું.
ઘુવડને તો પછી વન એઈટી ડિગ્રી એનું માથું ફેરવે.
હા એવું જ જોયું તું મેં આખું ઊઢું માથું એટલે.
બોડી ક્યાં હોય ને પાછો આમ રિવર્ આખો ફરી જાય. ઘણું બધું હોય છે. એમાં ઓલો વાઈટ ને આવે ને એ જોરદાર એ જોયેલું નથી પણ મે તો આમાં જોયેલું છે મોબાઈલમાં જસ્ટ.
ના મેં રિયલમાં તો ખાલી એક જ સાડું જ્યાં આવે છે ને તે જ જોયું છે.
હહ
તમારી સાઇડ કયા કયા પ્રાણીઓ આમ દેખાય કદાચ.
એટલે જંગલી કે?
જે દેખાય જંગલી જ ને વરી.
જંગલીમાં હ ઓકે હા હા હા.
જંગલીમાં સિંહ છે, દીપડો છે. રોજરૂ એને તો જંગલી તો નો કેવાય પણ રોજરૂ શિયાળ, જરખ. પછી પછી જે નાના નાના આવે જે ગો, ચંદન ગો, સાપ.
એ તો બધું અમારે દેખાય. અમારે ત્યાં હહ આ રોશ. કો તે શિયાળ કોક વાર કોક જ વાર દેખાય ના શીયાળ એટલું બધું ના દેખાય. પછી હરણ દેખાય અમારે ત્યાં હા અમુક વાર પણ બોહ રેર કેસમાં.
અરે હરણ નહી રોજ રા હરણ તો નથી જોવા મળત જે.
પછી હરણ જેવુ આ છે, મોટા-મોટા સિંગડાવાળુ એને હું કેવાય?
આપણને એમાં કઈ ખબર હરણ હરણ જ કેવાયને શું કેવાય?
મને નઈ ખબર એ તો મેં તમન પૂછું.
એ નથી ખબર. ફ-ફોનમાં મેં જોયેલા મન નામ તો મને અમાર આ બધું જોવાયને ખબર ન હોયને આપડને.
શે. પછી હા, પેલું જોયું છે કાંટા વાળું હુ કેવાય એને?
હઅ, ઈ યુ તો એસેટેડ સેવાળ.
અમાર ત્યાં એને બીજું કઈ કે.
સેલો
એવું નઈ કેતા. શું સાઉડી સાઉડી એવું કે હા, સાઉડી.
સાહુડી કેતા હશે.
સાઉડી સાહુડી નઈ સાવડી સાવડી.
તે શાહુ સાહુડી કે છે રો સેઠાડી કે.
એવું છે મને એના કેટલા બધા કેટલી બધી વાર એના કાંટા મલ્યા કરે. એટલે કે અમારા ઘરની આજુ બાજુમાં જ ફરતું હોય એટલે.
કાટને તો અમે ઘણીવાર જોયેલા છે એના આમ
એટલે કે જોયું હ છે એમ રૂબરૂું બે ત્રણ વાર જોયું છે ને.
અ રૂબરૂ રૂબરૂત એક જ વાર અમારી મોટા અયા એક પાર્ક છે ફોરેસ્ટ નું એમાં બધા મોસ્ટ ઓફ આ પ્રાણીઓ જંગલી ની પણ આ શેડાડી છે, નાગ, ચંદન ઘો ચરક સસલાની એ બધુ જોવા મળે છે.
એ એવું કઈક હોય છે પેલું પાટલા ઘો કે ખબર નઈ. એવું હોય ને કે એને મારીએ તો આપડે સાત વાર આવે.
એવું કઈ ન હોય
અમાર ત્યાં એવું કે.
એ તો નાગને એવું કેતા કે નાગને માર નાખો પહી તમને બદલો લેવા આમ.
ના, નાગનો એવું નહી અમાર ત્યાં એવુ છે કે પાટલા ઘો ને કે ખબર નઈ જે અડધું સાપ હોયને અડધું છીપકલી ટાઈપ હોય ને તે એને પાટલા ઘો જ કહેવાય ને.
મને નથ ખબર આવુ. પાટલા ઘો ત મે નામ જ પેહલીવાર ચંદન ઘો નામ હાંભળેલું એક હુ આવેને ચંદન ઘો આવે મોટી આવે નાની આવે એ રીતે.
ના, અમાર ત્યાં પાટલા ઘો આવે છે.
એક નાગની માસી જેવું આવે એ ગરોડી જેવું નાની વી સાઈઝમાં આવે.
ના, આ મોટી આવે એકદમ નોડીયો જોયો છે, નોડીયા ટાઈપ પણ એની શી એવુ કરે.
હા, ભઈ ચંદન ઘો, અમાર અહીંયા ચંદન ઘો કે એને ઘો ચંદન ઘો. ગરોડી હોય ક એની બઉ મો
ખબર છે, મેં જોઈ છે કે ટલીવાર, અમે નાના હતાને ત્યાં એક વાર વીંછી નીકળ્યો તો. બોઉ પેલા થઈ ગઈ, માર તો એવુંડુ જોવાનું બઉ ગમે, પણ નીકળતું જ નહી.
તો કરડયો બરડયો નઈ, કરડી બરડી ન ગયો હોય. કરડી ન ગયો વીંછી?
મને તો નઈ કડ્યો વિકી બઈ દુર હતો. મે ઓટલા પર બેઠા તા, અમે લોકો ચાર જણા જ. તો એના રીડિંગ જ કરતા તા ખાસ મેં તો થર્ડ કે ફોર્થમાં હતી. તો પછી મારા અંકલ બઉ ડેરીગ છે એ તો હાથમાં લઈન ડાયરેક્ટ ના એને તો કશાથી બીક જ નથી લાગતી સાપથી પણ નહીં. મને બીક નથી લાગતી મને તો બહુ ગમે જોવાનું સાપ.
એ ઉડીને ક્યાં તમને ખાઈ જવાના છે મજા આવે જોવાની.
એ તો છે પણ અમુક લોકોને બીક લાગે ને કે કરડી જશે એમ.
હા એ છે.
કેટલી મિનિટ
તો પછી દસ મિનિટ થઈ છે બે મિનિટ છે હજી.
તમે કેટલા ટાઈપના સાપ જોયા છે?
દર વખતે વેકેશનમાં ઘર સાફ કરવાનું હોય ને. દર વખતે એકાદ બે એકાદ બે સાપ તો મળે જ છે.
એવું હોય કશું જો હું એક પૂછું પ્રશ્ન? અમારે એવું કે કે એક મારા સગામા સગા છે તે અંકલ મરી ગયા ને ત્યાર પછીનું એવું કે છે કે હા પિતૃ તરીકે આવે કે એમનું કેું મરણ તિથિ હોય કે બર્થડે હોય. તો એ આવે જ આવે સાપ દેખાય જ એમને.
એટલે એ હું તો એવું નથી માનતો પછી જેવું ભગવાનને હશે કંઈ. મારે તો માનવું એવું નથી કે કઈ પિતૃ તરીકે આવે. કે એનો રાફડો હોય એટલે આવતા હોય પછી તો અમારે જ કેટલી વાર એવું થયેલું છે. પછી મેં કીધું વેકેશન પછી એ ચાર પાંચ વર્ષ દેખાય ત્યારબાદ એ નથી દેખાયા. હ એટ એ દર હોય કે ત્યાં સુધી રેતા હોય કે એના બચા હોય ત્યાં સુધી દેખાય પછી મરી જાય. ક્યા દેખાઑને.
અમારે એ એમના ઘર હજુ જઈએ ને તો દેખાય કે એમના બર્ ડે. દથ વાળું જે. દિવસ હોય ને એ દિવસે તો એ દેખાય જ અવશે સાપ એ આટી ને સાપ નહી નાક દેખાય પાછો.
બરોર તો સા આપને નાકમાં હોવું ફ.
હ ફેન હોય પેલાની ફેન ના હોય એવું હોય હું ખબર.
એવું ન હોય અલગ અલગ એ તોલાવું પડશેને. કયા પ્રકાર ન નાક છે કોબરાની હોય તો એ ફેણ વાળ હોય. બાકી બીજા બધા એમ ના હોય.
ફેન વાળા હોય તો ના કેવાય ને ફેન વગર ના હોય તો સાફ કેવાય.
બે એક જ છે અમાર તો બે એક જ કેવાય સાપ ક નાક કયો.
મેં તોત્તા મ અલગ અલગ માનતી હતી.
નમ કોબ્રણીની અ મોસ્ટ ઓફ કરાો હતોમ
તો જો નાગ હોય તો નાગી ને બળબર તો સાપ હોય તો સાપેણ હોય એવું હોય.
ખબર નથી ના કોઈ ના કે ન હોય એ મે પેલી વાર સમાય એ.
તો ખબર નહિ એટલું.
ના ના બાર મિનિટ થઇ ગઈ છે.
મુકો તો.